હા મિત્ર નમસ્કાર
હા મિત્ર નમસ્કાર મિત્ર કેવું છે મિત્ર
હા મિત્ર સારું છે અને મિત્રો તમે બીમાર બીમાર થઈ ગયા હતા
હા મિત્ર એ સારું છે મિત્ર વાતાવરણ તોવું એટલે બીમાર પડી ગેલો તમારા છે વરસાદ નુ હું હાલ ચાલ છે મિત્ર
હા હા મિત્ર વરસાદ તો મિત્ર વરસાદના જોરદાર મિત્ર એન્ટ્રી થઈ છે અને ધમાકેદાર મિત્ર હવે બધી જ જગ્યાએ જે વિસ્તારમાં હું રહું વિસ્તારમાં મિત ઘણી જગ્યાએ બધું પાણી ભરાઈ ગયું છે તો મિત્ર તમે શું આજે મારે મને ફોન કર્યો મને લાગે છે કે તમે કઈ જાણવા માંગતા હશો
હા મિત્ર મેં કરું આજે તમે ફ્રીજ હશો એમ કરીને તમે ફ્રીશો મિત્ર
આ મિત્રો ચોક્કસ
તો એના લીધે બધું ભરાય જાય બધી જગ્યાએ તો એનાથી શું માહિતી તમારા પાસે મારે લેવી હતી અને મારી પણ તમને થોડી જાણકારી આપી હતી તો તમે ફ્રી શો મિત્ર
હા મિત્ર ચોક્કસ હું તમને મિત્ર જણવા માંગુ છું કે આ મિત્ર વરસાદ નો માહોલ છે મિત્ર એ એવો માહોલ છે કે મિત્ર ઘણા ની જી જિંદગી દાવ પર મુકી દેસે એવોશે ખાસ કરીને જે વેપારી હોય છે અને જે ખેડૂત મિત્રો હોય છે એ લોકો લોકો ખૂબ જ એટલે ખૂબ જ એટલે અતિ ખૂબ જ નુકસાન થતું હોય છે ખાસ કરીને નદી કિનારા ના વિસ્તારો છે અને જે નીચાણ વિસ્તાર છે મિત્રો ત્યાં અતિ ભારે વરસાદ થવાથી એ લોકોના ઘર પણ પાણી માં તણાઈ જતા હોય છે અને મિત્રો આપણે વિગત વાર વાત કરીએ તો મિત્ર જે આ કોઈ વાર મિત્ર એવું હોય છે કે વરસાદ આવે જ નઈ અને મિત્ર કોઈ વાર એવું હોય છે કે ભારેથી અતિ ભારે વરસાદ આવતો હોય છે જે નાલીધે મિત્ર કુવા તળાવ અને એ તો વાત જવા દો મિત્ર‌ પરંતુ રસ્તા સુધી પાણી આવી જતું હોય છે અને અને અમુક જે દુકાનો હોય છે ત્યાં દુકાનોમાં પાણી ભરાઈ જાય છે જેમ લીધે જે દુકાનદાર જે માલિક હોય છે એનો બધો માલ પલળી જતો હોય છે તો એને મિત્ર કેટલું બધું નુકસાન થતું હોય છે ખાસ કરીને મિત્ર આપણે વાત કરીએ તો નુકસાન ખેડૂતોને પણ થતું હોય છે કારણ કે ખેડૂતો પાક જે ડાંગર નાખતા હોય છે અને ત્યારબાદ વરસાદ ધોધમાર વરસાદ આવવાથી એ પાક પણ ધોવાઈ જતો હોય છે અને મિત્રો આ વાતને મિત્ર આગળ હું લઈ જતા હું તમને જણાવા માંગુ છું કે હાલમાં મિત્ર એટલો ભારે વરસાદ આવી રહ્યો છે કે જે ગુજરાત સરકાર દ્વારા જે કેટલા પાંચ છ જ જિલ્લાઓ છે જ્યાં રેડ એલર્ટ કરવામાં આવ્યું છે એ પન મિત્ર મોબાઈલ માં જય્યારે મિત્રો મેં ઊઘતો હતો ત્યારે મારા મોબાઈલમાંલટ જે સાયરન આવ્યું ત્યારે હું ચોખકી ગયો હતો કે વાસ્ત ત્યારબાદ મિત્રો મને ખબર પડી કે આગામી ચોવીસ કલાકમાં ઘણા એવા રાજ્યો છે જ્યાં ભારેથી અત્યંત ભારે વરસાદાવાની શક્યતા છે. તો મિત્રો હું તો એટલો ડરી ગયો હતો કે ખુબ જ ડરી ગયો હતો અને મિત્રો હાલમાં તમ બરષસાની સ્થિતિ એવી ગંભીર બની છે કે ઘણા બધા લોકોનું જીવન પણ એ જીવન પણ જીવનની વાત કરીએ તો
ઘણા એવા જે ગામો છે જે વિસ્તારમાં રહેતા હોય એ લોકોનું ઘર તો આખું ડૂબી ગયું છે એ લોકોને રહેેવાની પણ વ્યવસ્થા નથી તો મિત્રો તમે આ આના વિશે શું કહેશો
હા મિત્ર ખુબજ સરસ મ તમે ખુબ સરસ તમારે જે તમે જે કીધું એ પ્રમાણે મને ખુબ જ સરસ મ મિત્ર એ જોઈ તો આપણે જે આખું બધું પાણી ભરા જાય એના લીધે જે વીજળીના થાંભલાઓ છે એ પડી જાય એના કારણે વ પુઠો પણ બંધ થઇ જાય છે મિત્રર સિટીમાં આજુબાજુ લાઈટ પણ બંધ થઈ ગઈ મિત્રો મોબાઈલ માં ઇન્ટરનેટ સેવા પણ બંધ થઈ જાય અને સરકારી અને ખાનગી સેવા હોય એ એ ઘણું બધું પ્રભાવ અઠ મીટર એમ આપડે તમે કીધું પ્રમાણે ખેતીમાં પણ ખુબ જ નુકસાન થાય છે પાક પાણીમાં ડૂબી જવાથી બગડી જાય જમીનની ફલડુપતા ઘટી જાય મિત્રો પશુઓ માટેના સારો હોય એને પણ ખુબ જ નુકસાન થાય છે. આપણે ગામડાના એરિયામાં તો જોઈએ તો એમાં પાણીને નિકાલ કરવા માટે ખૂબ જ જગ્યા હોય છે એના લીધે પાણી નીકળી જતું હોય પણ ખાસ કરીને સિટી એરિયામાં સિટી એરિયામાં જો તો પાણીને નીકળી જવા માટે કોઈ જ રસ્તો કરતો નહી હોય બધી જગ્યાએ બ્લો પાકો રસ્તો બિલ્ડિંગો બિલ્ડંગ એના કારણે પાણી બધું ઘેરાઈ જાય છે લોકોના ઘરોમાં પાણી ભરાય લ લોકોની જાનને ખુબ જ નુકસાન થઈ જતું હોય છે. લોકો ઘર ઘરો ઉપર ચડી જતા હોય છે કેમ કે પાણી આટલું બધું ભરાઈ જતું હોય છે. કે બધી દુકાનોમાં એના બધું ટોટલ જે સીટીઓ છે બધી બંધ કરી પડે છે બધું સ્કૂલો બંધ કરી પડતી હોય છે. તમે જેઈ જો કે આપ આપડે આટ બધું વરસામાં પડી રહ છે કે એ સ્કૂલો બધી બંધ થઇ ગઈ છે કોલેજો સ્કૂલ કોલેજો આંગણવાડીઓ એ સર તરફથી ડાયરેક ત કીધું એમા એ આવી જાય મેસેજ આવી જતો હોય છે. કે બધીંધેણી તો થઈ શકે એવી પરિસ્થિતિ ઉભી થઈ જાય છે મિત્રો અને જે લોકો ને અમ લોકો ખાવાની તબલીફ પડી જતી કેમ કે પાણી બધું ભરા જાય તો પછી દુકાનો બંધ થાય અમુ કેવા ગરીબ પરિવારો હોય કે તે એનું જે એ લોકો બધું બારથી વિચાતા ખાતા હોય કમાતા હોય તો બધા ધંધાઓ પણ બંધ થઈ જતા હોય છે તો એના લીધે આર્થિક રીતે પણ ખુબ જ લોકોને નુકસાન થતું હોય છે. એટલું બધું ઘણી જતું હોય છે કે બધી જગ્યા એ એ બધા રોગચળો ફરી નીળતા હોય કે બધા મચ્છરો બધા પે થતા હોય પાણી જો ભરાઈ ગય તો બે ત્રણ દિવસ તેને લાગે જ બધું પાણી પરિસ્થિતિ સારી થવા માટે તો વાહનો પણ જઈ શકતા ન હ. રસ્તા ઉપર તૂટી જતા હોય તેમમ અમુક ખુબ જ વધારે વરસાદ હોય તો પુલો પણ તૂટી જતા હોય છે એના લીધે વાહન વ્યવહાર પણ ખવાઈ જતો હોય છે મિત્રો અને કેધ પ્રમાણે ટાવર પડી જ ફોન પણ આપણે કરીને શકીએ એ રીતે તો આવધ શિકષ છે એક ખાસ કરીને ગામડાના વિસ્તારમાં ઘણું બધું જોવા મળે છે. કેમ કે મિત્રો આપણે કપાડા તાલુકામાં જોઈએ તો કેટલો ઘણો બધો આજે જોઈએ તો સમાચારમાં ત્રીસ પોઈન્ટ બેસ વર્ષ વરસાદ નોંધવામાં આવે્યો છે તો એટલો ઘો વરસાદના લીધ એટલ બધું નુકસાન થુંય છેલોમીટર પડી ગયા કેટલા તૂટી પણ ગયા લોકો બાઈ ગલોશે અને બધ ખેતી ત હારમાં બંધ જશે કેમ કે લોકોને પણ બહાર નીકળવામાં ખુબ જ હો તો લોકો બધા ઘરે જ છે. આટલો બધો વરસાદ પડ્યો પડ્યો કે મિત્ર લોકો ખેતી કરી નહી શકીએ હ એ પણ વરસાદ જો સવાવાન જોડું તમે જોઈ હોય. તો એક પ્રકારનો જે આપડા અ વરસાદ વતીઆ ભારે વરસાદ પડવાને લીધે નુકસાન થતું હોય છે અને બધું પાણી બધું ગામડામાં તો લોકો થાય. થી એ હો તે મોટાભાગે ડુતો તો એમ આગળ જણતા તમનેવું મ્ર આ ખુબ જ વિ ધોરણે છેમ કે આપણા દેશમાં એ સારી સુવિધા નથી. પાણીની કરવા માટે તો એના લીધે પાણીપતી જગ્યાએ ભરી બધું ગંદકી ફેલાઈ જતી હોયશે જગ્યા અને લોકો ન આવર ચવર પણ બંધ થઈ જતોું હોય લોકોને ઘરે જવું પડતું હોય લોકો કોઈ ગાંધે જઈ શકતા ના હોય. કોઈ ધંધા કર ખછા ના હોય એટલે એ લોકોને પૈસામાં પણ નુકસાન થતું હોય. દરી જશે મિત્ર હવે હાલમાં જાય કે સમાચાર મોાઈલમાં તો બારડોલી નું એક મોટું મોલ એમાં પાણી ભરાઈ ગયું એકસો પચાસ એક કરોડ નું નુકસાન થય એ માલિકને તો કેટલી દુઃખદ વાંધ કવા મિત્ર તમને શું લાગી છે મિત્ર?
હા મિત્રો તમારી વાત ખુબ જ સાચી છે કારણ કે મિત્રો આ આટલો ભારે વરષ આવે અને પૂર જેવી જે ભયની સ્થિતિ હોય તો મિત્રો બધાને ડર તો હોય જ અને ખાસ કરીને મિત્રો એ જે એવા ઘર હોય જે બે ત્રણ મા એટલે કે પાકું ઘર ન ધરાવતા હોય અને એ એવા લોકોને ખૂબ જ ઘણી ચિંતા હોય છે. જે મોટા મકાન હોય છે એ લોકોને તો કઈ ચિંતા નહીં હોય કારણ કે ચનો જે ફ્લોર હોય એમાં પાણી ભરાઈ જાય તો પણ ઉપરના બધા સુરક્ષિત હોય છે પરંતુ જે એવા મકાનો છે જે ખૂબ જ કાચા છે એ લોકો રોજીરોટી મેવવા માટે પણ ખૂબ જ મુશ્કે મુલીમાં હોય તો મિત્રો એવા લોકોને ખુબ જ ચિંતા હોય છે કારણ કે દર વર્ષે જે હ જે દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં મ એવું હોય છે કે ભ પણ આવતી હોય અને જો ભયંકર વરસાદ આવતો હોય તો નદીનું પાણી પણ પાશું ફેંકતો હોય છે જેના લીધે અ નજીકના આજુબાજુ જે પણ ઘરો હોય એ બધા જ સંપૂર્ણપણે ડૂબી જતા હોય છે. જેના લીધે કેટલા બધા લોકો એમાં જાનહાની પન થઈ શકે સે ખાસ કરીને મિત્ર એ જે રસ્તાઓ પર ટ્રાફિક જેમ જામ લાગી જાય સે અને જે ટ્રાફિક મિત્ર જામ થવાથી ઘણું બધું એવું નુકસાન થતું હોય સે કે જે પન વસ્ત તો એક એક એક બેજ સ્થળે પહોંચવાની હોય ત્યાં એક બે કલાકની જગ્યાએ એક એક દિવસ પન નીકળી જાય કારણ કે એનાથી ઘણું બધું નુકસાન થાય છે મિત્ર અને ખાસ કરીને મિત્ર આપણે ગુજરાતમાં સૌથી ભારે વરસાદ પડી રહ્યો છે ભારે એટલે અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ટ્રેનો પન ચાલતી નથી કારણ કે મિત્ર જો ટ્રેનના પાટાય નઇ દેખાય તો હ એ કઈ રીતે ચાલશે અને ત્યાં પણ ઘણા બધા એવા લોકો આમજ રેતા હોય છે. મિત્ર હું તમને જણાવા માંગુ છુ, કે જો ભારે વરસાદ પડતી હોય તો આપણે જે ગુજરાત સરકાર દ્વારા જે એનડીઆરએફ ટીમ હોય. એને પેલાથી જ તૈનાત કરવો જોઈએ, અને ખાસ ટ્રેનિંગ આપવી જોઈએ અને હું તો જણાવું હું જણાવું સુ હુંકે દર વર્ષે ઘણા બધા જે એનડીઆરની ટીમ સે એમાં ઘણા બધા જે નવા કર્મચારીઓને એમાં સામેલ કરવા જોઈએ જેથી કરીને આ આ વર્ષે જોયું બધાએ કે કેવોક કેવી સ્થિતિ હોય એટલે વધારે ટીમો બનાવી જોઈએ જેથી કરીને કોઈ પણ કોઈને પણ તકલીફ ન પડે તમે ત્રાગળ શું કેવો છે?
ખબ જ સરસમિત તમારી જાણકારી તમે ખુબ જ સારી જાણકારી આયપી અને મને પન હ ખુબ જ સારું લાયગુ એના માટે તમારો ટાઈમ આપવા માટે તમારો ધન્યવાદ મિત્ર